હાલો.
હા હા બોલો
કેમ છો?
હા બસ હું તો મજામાં છું તમે કેમ છો?
બસ મજામાં જવા કેવી તબિયત ને એવું બધું બરાબર ને?
હા હા એકદમ સરસ છે, અને તમારી તબિયત પાણી કેવું છે!?
હા બસ સરસ સરસ કઈ નહી આ તો વિચારતી હતી કે આજકાલ મોબાઈલ અવડે જીવનનો કેટલો આમ અભિન્ન અંગ બની ગયો છે, ભાગ બની ગયો છે, કે આપડે મોબાઈલ વગર આપડે એક દિવસ આમ રહી જ નહી શકતા સવારે આંખ ખુલતા સાથે જ પેલા જો કોઈ વસ્તુ હાથમાં આવે તો એ તો મોબાઈલ જ હોય છે, અને રાત્રે સુતા પહેલા પણ છેલ્લે જે વસ્તુ આપણે જોઈએ છે. એ પણ મોબાઈલ હોય છે. એટલે આજે મોબાઈલ આપણા જીવનનો અભિન્ન ભાગ બની ગયો છે. પરંતુ એક ક્ષણ માટે આપણે વિચારી કે જો આખો દિવસ આપણેે મોબાઈલ વગર જીવવાનું થાય તો શું થશે તો આપડે ખરેખર એટલા નિર્ભર બની ગયા છીએ ને મોબાઈલ વગે કે આપડે એક દિવસ પણ એના પર રેય શકતા નથી.
હા એ તો ઘણી સાચી વાત કીકી કે અ ટેક્નોલોજી આપણને આપણા જીવનને સરળ બનાવે છે, પરંતુ આપડે એવું એના પર એવ એવું વધારે પડતા નિર્ભર બની જઈએ છે, ને કે એના વગર આપડે રેય નહી શકતા એટલે થોડો વિરામ લેવો પણ જરૂરી બની જાય છે.
હા એ તો ઘણી સાચી વાત કીધી તમે અને આજે મોબાઈલ માત્ર વાતચીતનું સાધન નથી રહયું તે ઘડિયાળ છે, કેમેરો છે. બેંક છે, પુસ્તક છે, ટીવી છે, સમાચાર પત્ર છે. અને મનોરંજન છે આ ઘણી આ બધી વસ્તુ વસ્તુઓ છે એક જ મોબાઈલમાં આવી ગઈ છે. અને ઘણી વખત તો આપણો સૌથી નજીકનો સાથી પણ એ બની ગયું છે. પરંતુ પ્રશ્ન એ છે કે શું આપણે મોબાઈલ નો ઉપયોગ કરીએ છીએ કે મોબાઈલ આપણો ઉપયોગ કરે છે ઘણી વાર આવો પ્રશ્ન ઉભો થતો હોય છે.
હા એ તો અ ઘણો આમ વિચારવા જેવો પ્રશ્ન છે કે મોબાઈલ આપડે મોબાઈલ નો ઉપયોગ કરીએ છીએ કે મોબાઈલ આપડો ઉપયોગ કરે છે આમ તો અ કઈ કહી ના શકાય કે ક શું સાચું છે શું નહી? પણ? આપણે તો ઘણો ઉપયોગ કરીએ છીએ મોબાઈલનો જેમ કે તમે કીધું એમ કે માત્ર વાત વાતચીત માટે નહીં પણ બધા જ પ્રકારના કામ આપણે મોબાઈલ દ્વારા કરીએ છીએ. અને હવે તો? એઆઈ ના લીધે આપણેે પૂરેપૂરા નિર્ભર થઈ ગયા છે મોબાઈલ પર.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી. અને મોબાઈલ નું આપણા જીવનમાં સ્થાન પણ એટલું ઘણું મોટું છે કે દુનિયામાં કોઈ પણ ખુનામાં આપણે વાત કરી શકીએ જો આપણા સગા સંબંધીઓ. આઉટ ઓફ ઇન્ડિયા કે ક્યાંય બીજે વિદેશમાં રહેતા હોય. તો આપડે એમને એક જ મિનિટમાં વિડીયો કોલ કરીએ અને આપણી સામે રૂબરૂ જોઈ પણ શકીએ છીએ. પછી ઓનલાઈન અભ્યાસ શક્ય બન્યો છે કે કોરોના વખતે આપણે જોઈએ તો ઘણો કટરો કઠર કઠોર સમય હતો. તો ત્યારે આ મોબાઈલ દ્વારા આપણે ઓનલાઈન શિક્ષણથી ભણી શક્યા છે. અને આપણા માટે સારું પણ રહ્યું કે આપડે. કોઈ પણ જાતની એના લીધે તકલીફ ના રહી ભણતર માં લઈને. પછી બેંકિંગ, ખરીદી અને ટિકિટ બુકિંગ માટે. પણ સરળ બન્યા છે કે કોઈને ક્યાંય જવું હોય? તો એ પહેલા જ ટિકિટ બુકિંગ કરાવી દે. અને ઓનલાઈન શોપિંગ, તો એ પણ ખરીદી માટે એક સારું સાધન બન્યું છે કે તમે ઘણા જોઈ લો કે ફ્લિપકાર્ટ છે. અ બ્લિન્કેટ છે એવા ઘણા જે એપ છે કે જેના દ્વારા આપણે ઓનલાઈન શોપિંગ કરી શકીએ. પછી બેંકિંગમાં પણ એ. ઘણું ફાયદાકારક રહ્યું છે કે આપડે કોઈ સ્થળે ગયા હોય? અને આપડી પાસે પૈસા ના હોય કેશમાં તો આપડે ઓનલાઈન પેમેન્ટ કરી શકીએ છીએ એને. પછી જોઈએ તો આપડી જે જરૂરી માહિતી છે. એ આપણને સેકન્ડોમાં મળી જતી હોય છે કોઈ? એવી માહિતી છે જે પુસ્તક દ્વારા હોય તો આપણેે અને આપડે જઈ શકી કેમ ના હોય લાયબ્રેરીમાં તો એ આપણે ઓનલાઈન સર્ચ કરીને પણ જોઈ શકીએ છીએ અને આપણને. અ સરળતાથી મળી જતું હોય છે. એટલે મોબાઈલ તો એક આમ ઉપયોગી સાધન તો છે અને ઉપયોગી શોધ પણ છે.
હા એ તો ગ ઘણા સારા એવા ફાયદા કીધા અને મોબાઈલનું મહત્વ કીધું તમે. કેમ કે અત્યારે તો છે ને બધા જ ઘરમાં એટલા આમ મોબાઈલ તો વધી જ ગયા છે. કેમ કે હવે હા કોઈ મોબાઈલ વગર રહે જ નહીં શકતું એક વગર પણ મોબાઈલ વગર કોઈ ના રહેે અને હું જો એક દિવસ મોબાઈલ વગર રહું ને તો સવારની શરૂઆત સવારની શરૂઆત થી જ આપણે ટાઈમ જોવા માટે માટે મોબાઈલ મોબાઈલનો ઉપયોગ કરીએ કોલ કરવા માટે મોબાઈલનો ઉપયોગ કરીએ અને અમુક વાર તો આપણને અ જે કામ કરવાનું હોય ને એ યાદ ના રહે ને તો આપણે એની માટે અ ટાઈમર પર મૂકી દઈએ છ છેએ એટલે આપણેે પૂરેપૂરા મોબાઈલ પર નિર્ભર છીએ.
હા એ તો ઘણી સાચી વાત કરી અને શરૂઆતમાં કદાચ આપણને બેચે ની અનુભવાય અ જો મોબાઈલ ના હોય તો વારંવાર મોબાઈલ શોધવાની ટેવ પડે સમય લાંબો લાગવા લાગે પરંતુ થોડાક કલાકો પછી આપણને નવી વસ્તુઓ નો આનંદ મળણવા પણ લાગીશું
હા સાચી વાત છે મોબાઈલ વગર રહેવાના પણ એવા ઘણા ફાયદા છે. જેમ કે આપણે પરિવાર સાથે વધુ સમય પસાર કરી શકીએ છેએ જો મોબાઈલ ના હોય ને તો આપણે પરિ પરિવાર સાથે સાથે વધુ વાતચીત કરી શકીએ અને આપણો સંબંધ પણ મજબૂત થાય છે.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી કે મોબાઈલ વગર ના દિવસના ઘણા ફાયદા જોવા મળતા હોય કે પરિવાર સાથે વધુ સમય તો આપડી જે પરિવાર સાથે બેસીએ ને તો આપડી જે જૂની યાદો હોય એ પણ તાજી થતી હોય છે અને જે આપડો કોઈ આખા દિવસ ન જે તણાવ કે એવું કશું હોય તો એ પણ આપણું ઓછું થતું હોય છે પછી આપડે જોઈએ તો મિત્રો સાથે રૂબરું મુલાકાત તો મેસેજ કરતા સામ સામેમે મળીને વાત કરવાની મજા જ આપણને અલગ હોતી હોય છે. ઓનલાઈન ઘણા મિત્રો હોય છે પણ એ લોકોને આપડણે જયારે સાથે સામે સામે મળીએ ત્યારે એ કઈક અલગ જ મજા કરાવતું હોય છે. પછી વાંચવાની કેટેવ તો મોબાઈલ ને બદલે આપણે જો પુસ્તક માં વાંચી શકીએ તો એના કારણે જ્ઞાન અને આપણી જે કલ્પના શક્તિ એ બંનેમાં વધારો થતો હોય છે અને આપણે કોઈ પણ જાતનો અ સ્ટ્રેસ પણ નથી રહેતો એ સમય અને પ્રકૃતિ નો આનંદ પણ આપણે માની શકીએ છીએ બગીચામાં ફરવું પક્ષીઓ નો કલરવ સાંભળવો વરસાદ નો આનંદ માણવો આ બધું મોગન વગર બધું સારી રીતે આપણે અનુભવ કરી શકીએ કારણ કે તમે જુઓ ને તો આજકાલ તમે ગાર્ડનમાં કે ત્યાં પણ ક્યાંય જાવ ને તો લોકો હાથમાં મોબાઈલ લઈને જ ચાલતા હોય છે અને એમનો સમય વધારે મોબાઈલ જતો હોય એમની આજુબાજુ શું છે. એનો એક લોકો કશો અનુભવ કરતા જ નથી એટલે મોબાઈલ ના આમ ઘણા ફાયદા છે.
હા સાચી વાત છે મોબાઈલ વગર પણ આપણે જીવન જીવી શકીએ છેએ ક કારણ કે જો મોબાઈલ ના હોય ને તો આપણેે તમે કીધું એમ કે મોબાઈલને બદલે આપણે પ્રકૃતિ પ્રકૃતિનો આનંદ લઈ શકીએ છીએ જેમ કે વૃક્ષો પક્ષીઓ વરસાદ અને ખુલ્લી હવામાં આપણે સમય પસાર કરી શકીએ છે અને અ જો મોબાઈલ ના હોય તો આપણે સર્જનાત્મક તા આપડી વધે છે જેમ કે આપણે જયારે ચિત્ર દોરીએ લેખન સંગીત એના લીધે આપણને બીજી બધી પ્રવૃત્તિઓમાં પણ રસ વધે છે.
હા એ તો તમે ઘણી સાચી વાત કધી અને મોબાઈલ વગર તો વિદ્યાર્થીઓ માટે પણ ઘણા ફાયદા હોતા હોય છે કે આપડા વધુ એકાગ્રતા લાવી શકી છે, સમય નું યોગ્ય રીતે આયોજન કરી શકીએ છે, આપડી જે સર્જનાત્મક પ્રવૃતિઓ છે એમના માટે આપણે સમય આપી શકીએ છીએ અને એમાં આપણે ફોકસ કરી શકીએ છીએ. અને આપડી જે પરીક્ષાની તૈયારી છે. એ પણ વધુ સારી રીતે થઈ શકે છે. કેમ કે આજકાલ બાળકો જયારે વાંચવા બેસે તો મોબાઈલમાં જે નવી નવી એપ છે કે ચેટ જી બી ટી લઈ લો ઇકો જી બી ટી લઈ લો એ બધી એપમાં સીધું સર્ચ કરી દેતા હોય છે. પણ એ સર્ચ તો કરી લે છે, પણ જયારે વાંચવાનું આવે ત્યારે મોબાઈલમાં બીજું બીજું મંતરવા બેસી જાય છે, એના કારણે એ લોકોનો સમય પણ બગડતો હોય છે ને પરીક્ષા ની તૈયારી પણ સારી રીતે નહીં થઈ શકતી.
હા, એતો ઘણી સાચી વાત કીધી. કારણ કે વિદ્યાર્થીઓ એ છે ને અભ્યાસ દરમિયાન મોબાઈલનો ઉપયોગ માત્ર જરૂરી કામ માટે જ કરવો જોઈએ. આમ સોશયલ મીડિયામાં કે ગેમ્સ રમવામાં કોઈ સમયે બગાડવો ના જોઈએ, એના બદલે જોએ વાંચન કરે અથવા તો રમત ગમત અન અને કોઈ એવી પ્રવૃત્તિઓમાં ભાગ લે જેનાથી એની સર્જનાત્મક શક્તિ વધે અને
હું.
મોબાઈલ ની ટેવું ઓછી પડે એમ.
હા એતો ઘણી સાચી વાત આજે ઘણા લોકો કલાકો સુધી રીલસ જોવામાં સમય પસાર કરી દેતા હોય છે. અને થોડી મિનિટ માટે સારું કરેલું સ્ટોરિંગ ઘણી વખત કલાકોમાં પણ બદલાઈ જતું હોય છે. અને એના કારણે સમય નુકસાન થાય છે. તેમ મોબાઈલ ખરાબ નથી, પરંતુ એને જો સારી રીતે ઉપયોગ કરવામાં આવેને તો એ સારું રે. એ નુકસાનકારક ના કરે.
હા, એતો ઘણી સાચી વાત કીધી અને મોબાઈલ અ મોબાઈલ આપણને ઓનલાઈન જોડે છે પણ ઘણી વખત છે ને આસપાસના લોકો સાથે આપણે દૂર થઈ જઈએ છે. જયારે આપણે મોબાઈલ વગર મિત્રો અને પાડોશીઓ જોડે બેસ સીએ ને ત્યારે જે જે વાતચીત થાય ને આમ‌ એમાં એનો કંઈક આનંદ જ અલગ હોય છે.
હા એતો તમે સાચી વાત કરી. અને મોબાઈલ જીવનને સરળ બનાવતું હોય છે, પરંતુ જીવનનો આનંદ માત્ર સ્ક્રીનમાં નથી હોતો. સાચી ખુશી તો આપડે પરિવાર, મિત્રો, પ્રકૃતિ, પુસ્તકો અને જે પોતાનો સપ સપનાઓને સાકાર કરવા માટે છે એટલે મોબાઈલમાંથી બહાર આવીને તમે જોવો આજુબાજુની દુનિયાને નિહાળો તોએ સારું રે.
હા એતો ઘણી સારી વાત કીધી તમે અને આપણે આપણે બધાએ એવો સંકલ્પ કરવો જોઈએ કે આપણે મોબાઈલનો સમજદારી પૂર્વક ઉપયોગ કરીશું‌ અને દરરોજ થોડો સમય મોબાઈલથી દૂર રહીને જીવનની સાચી ખુશી દ માણીશું.
હા એતો તમે ઘણી સાચી વાત કીધી. વાંધો નહીં સારું સારું ચાલ, પછી કોઈ દિવસ વાત કરીશું આપડે.
હા, હા સારું ચોક્કસ.
હા.